હા મિત્ર.
હા હા તમારો અવાજ આવી રહ્યો છે, શું મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા તમારો પણ અવાજ આવી રહ્યો છે, હા તો મિત્ર શું કરી રહ્યા છો?
હ કશું નહીં હાલે હું ફ્રી જ છું.
કેવું ચાલે અભ્યાસ?
અભ્યાસ સારો ચાલે છે.
શું કરો છો અભ્યાસમાં?
અભ્યાસમાં હાલે હું કોલેજ કરું છું બી કોમ સ્ટડી કરું છું.
તો અત્યારે ફ્રી છો તમે?
હા હા હું ફ્રી જ છું હાલ.
હા તો ફ્રી હોય તો આપણે થોડું વરસાદ વિશે ચોમાસું અને વરસાદની સફર વિશે થોડું ચર્ચા કરીએ?
હા હા મિત્ર.
વરસાદ એ માત્ર આકાશમાંથી પડ આકાશમાંથી પડતાં પાણીના ટીપાં નથી. પણ તરસથી ધરતીના કાળજાને ઠારતુ કુદરતનું સૌથી મોટું વરદાન છે. ઉનાળાના આ ઉનાળામાં આ તડકો પડે લૂ અને બફારાથી જયારે માણસો, પશુ, પક્ષી અને વૃક્ષો ત્રાસી જાય. ત્યારે આકાશમાંથી કાળા ડિભાંડ વાદળો ઘેરાય છે. એ કાળા વાદળો પૃથ્વી માટે ખુશીનો સંદેશો લઈને આવે છે. વરસાદ પહેલું ટીપું જયારે જમીન પર પડે ત્યારે જાણે આખી સૃષ્ટિ એક નવો શ્વાસ લે છે ને પ્રકૃતિનો નવો જન્મ થતો હોય એવું લાગે છે. નવા વરસાદની સૌથી સુંદર અને હૃદય પરસ્વી જાય તે બાબત એ છે એની સુગંધ. ત્યારે કોરી તપેલી માટી પર વરસાદના ઓરા પડે ત્યારે આખા વાત વાતાવરણમાં એક મીઠી અને માદક સુગંધ પ્રસરી જાય છે જે જમીનના ખાસ બેક્ટેરિયા કારણે ભેદા થાય છે. પરંતુ એક સામાન્ય માણસ માટે આ સુગંધ ધરતી માતાનો પ્રેમ છે. આ સુગંધ આપણને આપણા મૂળ તરફ, આપણા ગામડા તરફ અને આપણા બાળપણ તરફ ખેંચી જાય છે આ દુનિયાના સૌથી મોઘા પરફ્યુમ પણ આ સુગંધની આગળ ખરાબ છે એમ કહી શકાય. વરસાદ પાછળ કુદરત નું એક અદભુત વરસાદ કુદરત માટે એક અદભુત કામ કરે છે. જેને આપણે જલચક્ર પણ કહી શકીએ સુરત દરિયા ના પાણી ને ગરમ કરીને તેની વરાળ બનાવે છે આ વરાળ આકાશમાં જઈને વાદળા બને છે. અને પવન તેને જમીન તરફ ખેંચી લાવે છે. જયારે વાદળા પહાડો કે જંગલી ઠંડી હવા સાથેાય છે. ત્યારે તે ઓળંગીને વરસાદ સ્વરૂપે પાછા જમીન પર વરસી પડે છે. કુદરત ની આ કેવી અદભૂત ગોઠવાન છે. જે સમુદ્ર નું ખારું પાણી આકાશમાં જેને એકમ મીઠું અને અમૃત જેવું બનીને પાછો આવે છે. વરસાદ એ માત્ર વરસાદ નથી પણ ખેતી નો આધાર પણ છે. ખેડૂતો માટે તો વર્ગ જેવું લાગે ખેતી ન આધાર અને દેશની આર્થિક કરોડ રજૂ પણ કહી શકાય ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે વરસાદ એ માત્ર વાતાવરણ નથી. પણ આપણી અર્થવ્યવસ્થા ની કરોડ રજૂુ છે આપણા દેશના કરોડો ખેડૂતો આખું વર્ષ આકાશ સામે આખો મામાંડીને બેઠા હોય છે. ચોમાસાના આગમન સાથે ખેડૂતો ચરા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠાવ છે. તેઓ ખેતરો ખેડતા હોય છે, વાવણી ચાલુ કરી દે છે, જો વરસાદ સારો થાય તો દેશમાં અનાજ, શાકભાજી અને કપાસમ મગ મબલક પાક થાય છે. સારો વરસાદ એટલે સસ્ રસોઈ ખુશાલ ખેડૂત અને દેશની પ્રગતિ કુવા અને આ બોરવેલ ના તળો ઊંચા લાવવા માટે પણ આ પાણી ખુબ જ જરૂરી છે. વરસાદ આવે એટલે માનવની માનવીની લાગણીઓ ખુબ જ વધી જાય છે. અને વરસાદનો એક માહોલ બની જાય છે. નાના છોકરાઓ માટે વરસાદ એટલે સ્કૂલ માં રજાની આશા. પહેલો વરસાદ આવે અથવા તો ઘરે બેઠા હોય અને વરસાદ આવે તો નાના બાળકો સ્કૂલે જવાની ના પાડતા હોય છે, અને રજા પાડતા હોય છે. કાગળ અને હોડી બનાવતા હોય છે. અને શેરીના ખાબોચમાં છ છબિયા કરવા જાય, પહેલો વરસાદ આવે એટલે નાના બાળકો કપડા કાઢીને નાહવા જતા રતા હોય છે, યુવા રદય માટે વરસાદ વા. સારું વાતાવરણ લાવે છે, પ્રીય પાત્ર સાથે ફરવા જવું હોય. હેડફોનમાં તેનું સંગીત સાંભળવું અને બારીની બહાર જોતા જોતા વિચારોમાં ખોવાઈ જવુ આ એક વરસાદની અદભુત મજા છે, ઘરમાં સ્ત્રીઓ ગર ગરમાં-ગરમ ભજ જં બનાવતા હોય મેથી ના ઘૂટા કે બટાકા વડા અને આદુ વાળી ચા બનાવે આખો પરિવાર ટીવી સામે બેસીને કે ઓટલે બેસીને વાતો વાતોના કપાટા મારે આ વાતાવરણ લોકોને એકબીજાની નજીક લાવે છે. વરસાદ આવતા જ માણસો જ નહીં પણ વન્યજીવો પણ પાગલ થઈ જાય છે. જંગલમાં મોર પોતાની રંગબેરંગી પીછા ફેલાવીને કળા કરે છે. ટપકા કરે છે ચાતક પક્ષી વરસાદના પહેલા ટીપાની રાહ જોવે છે. દેકા ડ્રાઉ ડ્રાઉ કરીને આખી રાાત વાતાવરણ છે આ એક વરસાદની મજાક છે. મુકાઈ ગયેલા પહાડો લીલી ચાદર ઉઢી લે છે. નદીઓ વહેવા લાગે છે. રણા જીવન થઈ જાય છે. જેણે આખી ધતી લીલા રંગના શણગાર સાજીને બેઠી હોય તેવું લાગે છે. જેમ વરસાદ લિમિટમાં પડે ત્યારે આપણને અમૃત જેવો લાગે છે. પરંતુ જો હદ બહાર જતો રહે તો પણ આફત બની શકે છે જયારે સતત દિવસો સુધી વરસાદ પડે ત્યારે પૂર આવી શકે છે. દીઓ કાંઠ દોડે છે. ગામડાઓ સંપર્ક મતલબ ગામડામાં જઈ શકાય એવું રહેતું નથી. ખેડૂતો ન ઉપગ પાક ધોવાઈ જાય છે. શહેરોમાં ગટર લાઈન નો ઉભરાય છે. રસ્તાઓ પણ ટ્રાફિક જામ થઈ જાય છે. ગરીબોના ઝોપડા. એ બધા તૂટી પડે છે, વરસાદ પછી ઠેર ઠેર ભરાતા પાણીના કારણે મચ્છરો રોગચાળો આ બધું ઘણું બધું ફેલાય છે. પ્રસાદ આપણને જિંદગી જીવવાનો એક મોટો પાઠ શીખવે છે. જેમ ઉનાળાના તાપ પછી જ વર. સાતની કિંમત સમજાય એવું કહી શકાય તેમ જીવ મા મુશ્કેલી દુઃખ ના દિવસો પછી છુકનો આનંદ સાચો લાગે છે, તેમ જો ઉનાળામાં ખુબ જ તડકો આવે તો તેના પછી વરસાદ આવે છે. તે આપણા માટે અમૃત સમાન છે, આકાશ માંથી પડતું દરેકનું ટીપવું આશાનું કિરણ છે. વરસાદે પ્રકૃતિનુ સંગીત છે જેને કાનથી નહી પણ દિલથી સાંભળવું પડે ને વરસાદ નુ પહેલું ટીપું પડતા જ આપણું દિલ જગમગ ઊડ સારું બની જાય છે, હા તો મિત્ર મિત્ર તમે કઈ વરસાદ વિશે કહેવા માંગશો.
હા મિત્રો તમે ખુબ જ સરસ એવી વાતો કરી વર્ષાઋતુ વિશે ને તો હ મારા મનમાં પણ થોડી એવી ઈચ્છા જાગૃત થઈ ગઈ કે હું વર્ષાઋતુ અ વિશે બોલ તો તમે ખુબ જ સારી વાત કરી પહેલા તમે શરૂઆત કરી વરસાદ અ જયારે વરસાદ પડે છે તો માટીની સુગંધ આવતી હોય છે ખુબ જ એવું રમ્ય અ વાતાવરણ સર્જાતું હોય છે. અને ખુબ જ સારી એવી સુગંધ એ હોય છે ત્યારે પહેલો વરસાદ પડતો હોય છે.
વાળભળ તો એવો ઉનાળો હોય છે, અને અચાનક વરસાદ ઋતુ ન આગમન થાય છે. તો ત્યારે ઘણું બધું એવી ઠંઠા ગરમીથી પણ આપણને રાહત મળે છે અને ઘણી બધી આ રીતે પણને જે ઠંડક નો અનુભવ પણ થતો હોય છે. તમે અ વર્ષા ઋતુ એમ તો મારી સૌથી પ્રિય ઋતુ છે. જેમાં મને અ વર્ષાઋતુમાં ફરવાનું ખુબ જ એવું ગમતું હોય છે. કારણ કે હમ વરસાદના કારણે આપું જે વાતાવરણ હોય છે. એ સ સૌથી પહેલાં તો ઠંડક વાળું થઈ જતું હોય છે, અને પ્રકૃતિ ખીલી ઉઠે છે, તો પ્રકૃતિ ને હવા હ સુંદર સ્વરૂપ જેવા મને ખુબ જ એ ગમે છે. અ પર્વતોમાં ફરવાનું વધારે ગમે છે. અને સાથે સાથે ઘણી અ જગ્યાઓ જે પ્રાકૃત પ્રાકૃતિક રીતે ખુબ જ સુંદર થઇ જતી હોય છે વર્ષાઋતુ દરમિયાન તો ત્યાં પણ ફરવાનું ખુબ જ ગમે
ઘણી બધી એવી જગ્યાઓ છે જેમકે વાત કરું હું અમારા વિશે તો અમારા વિસ્તારમાં કેવું લીલા છમ હ લીલાછમ વૃક્ષો સાથે અ ચોમાસા દરમિયાન ભરાઈ જતો હોય છે, અને ઘણા બધા એવા ભ હોય કે નદીઓ હોય કે તળાવ હોય એવુ સુંદર દ્રશ્ય થઈ જતા હોય છે, તો ત્યાં મને જવાનું સુબય ગમે છે ને, જે રીતે વાત કરી તમે ગે હ વરસાદ એ ખેડૂતો માટે એક વરદાન કહેવાય છે. હમ મોટા ભાગના ખેડૂતો આ ચોમાસા દરમિયાન પોતાની ખેતી કરતા હોય છે અને અ પોતાનો પાક ઉછેરી પોતાનો ગુજારો કરતા હોય છે
ખુબ જ વરદાન સ્વરૂપ કહેવાય છે વર્ષાઋતુ ખેડૂતો માટે પણ હ આપણે પણ ખેડૂતોનો ખુબ આભાર માનવો જોઈએ કારણ કે ખેડૂતો આપણને અનાજ ઉગાડીને અ આપણા જે ભૂખની સંતુષ્ટિ કરે છે તો એના માટે આપણે એનો પણ આભાર માનવોય સાથે સાથે વરસાદમાં ઘણી બધી હા ઘણી બધી
તહેવારો પણ આવતા હોય છે જેમાં ગણેશ ચતુર્થી હોય સ જન્માષ્ટમી પણ આવે છે રક્ષાબંધન એવી બધી ઘણી ઘણા એવા તહેવારો પણ આવે છે અને ઘણી બધી રજાઓ પણ આ સમય દરમિયાન થતી હોય છે તો વિદ્યાર્થીઓ તેમજ હ બધા વ્યક્તિ માટે હ ખુબ જ એવી પસંદગીની ઋતુ બની જતી હોય છે રજાઓ સૌ ને ગમે છે ગમે વાત કરી કે જ્યાંથી હ બાળકોને વધારે પડતા વરસાદ ના કારણે શાળામાં રજાઓ મળતી હોય છે તો ખુબ જ સારું લાગે છે અને સાથે સાથે ઘણા બધા એવા નોકરિયાત વ્યક્તિઓ માટે પણ એક વરદાન હા સારું અનુભવ થતો હોય છે કારણ કે એક દિવસની રદા હોય આલું વાતાવરણ હોય છે હ ઠંડા વાતાવરણ માં થોડું ગરમા ગરમ ખાવાનું મળે એટ તો મજા જ આવી જતી હોય તો ઘણા બધા લોકો પોતપોતાની રીતે અ પોતાની મજા જ વરસાદ ઋતુ માં કરતા હોય છે એ અલગ અલગ રીતે કરતા હોય છે હમ હું પણ ચોમાસાની ઋતુમાં ઠંડા એ વાતાવરણમાં વરસાદના સમયમાં હ કરરમ કરરમ ચા અને નાસ્તો કરવાનું ખુબ જ પસંદ કરું છું તો મારો અનુભવ મિત્ર આજ વરસાલું હત
તમે પણ ખુબ જ સરસ રીતે સમજાયું વરસાદ જો હદ બાર પડે તો તે ખરાબ છે મતલબ ડિમિટમાં પડે તો સારો પાક થાય છે તેમ એવું નહિ કે નાના બાળકો નાના બાળકો યુવા મતલબ દરેક વ્યક્તિને વરસાદ ખુબ જ ગમે છે તો મિત્ર તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો હવે વિરામ લઈશું
હ મિત્ર